હા.
હલો.
હો.
હ અવાજ આવે છે મારો?
હા મજા આવે.
કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ મજામાં, કઈ નહ આ તો આપણે વ્યક્તિગત વિકાસ કરવો જોઈએ નહી પર્સનલ ડેવલોપમેન્ટ.
હા એ તો ખૂબ જ જરૂરી છે વ્યક્તિગત વિકાસ તો આપણા જીવનમાં ખવું ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેમ કે દરેક વ્યક્તિ જીવનમાં સફળ અને સારો માણસ તો બનવા માંગતો જ હોય છે.
હા એ તો તમે સાચી વાત કીધી. સૌથી મોટી જીત તો આમ બીજાને હરાવવામાં નથી પરંતુ જે પોતાના દરરોજ વધુ સારા બનાવવાના, પ્રયત્નોમાં છે. જો વ્યક્તિ પોતાનો વિકાસ કરે તો તે પરિવાર સમાજ અને દેશ ન વિકાસ આપોઆપ થઈ જતો હોય છે. આજના યુગમાં માત્ર ડિગ્રી કે પૈસા પૂરતા નથી. પણ સફળતા માટે જ્ઞાન. કૌશલ્ય સારો સ્વભાવ સમય નું આયોજન આત્મવિશ્વાસ અને સતત શીખવાની ભાવના જરૂરી છે. અને વ્યક્તિગત વિકાસ એટલે તો દરરોજ ગઈ કાલે કરતા આજે વધુ સારું બનવાનો પ્રયાસ.
હા એતો તમે ખુબ સાચી વાત કીધી અને સફળતા માત્ર પૈસા કે હોદાથી નથી મળતું. મળતી પરંતુ અ પોતાના વ્યક્તિત્વ વિચારો કૌશલ્યો અને વર્તનમાં સ સતત સુધારો કરવા સાથે મળે છે અને આ સતત સુધારાની પ્રક્રિયાને વ્યક્તિગત વિકાસ આપણે કહી શકીએ.
હા એ તો તમે સાચી વાત કીધી. ને સાથે સાથે આ પ્રક્રિયા છે એક જ દિવસમાં નથી થરે થતી પરંતુ આખા જીવન દરમિયાન તમે કરો તો થાય. થતી હોય છે વીક વ્યક્તિગત વિકાસનું મહત્વ પન ઘણું છે કે આપડા મા આત્મવિશ્વાસ વધારે છે જીવનમાં સ્પષ્ટ ધ્યેય રાખવામાં મદદ કરે છે અ યો ગ્ય નિર્ણય લેવાની ક્ષમતામાં વિકાસ કરે છે મુશ્કેલીઓનો આમ સામનો કરવાની શક ક્તિ મળે એવું કરે છે અને સફળતાની સંભાવના પન વધારતું હોય છે.
હા એતો સાચી વાત છે અને જો આપડે તમે કીધું એમ દરરોજ પોતાના મ થોડો થોડો સુધારો કરીએ તો એક દિવસ મોટી સફળતા જરૂર મળે છે આપણને.
હા એ તો સાચી વાત કીધી. અને વ્યક્તિગત વિકાસની શરૂઆત પણ પોતાને ઓળખવાથી થતી હોય છે. પોતાને આમ પૂછવું જોઈએ કે મારી શક્તિ શું છે મારી નબળાઈ શું છે. હું શું સુધારી શકું છું અને મારા જીવનનો હેતુ શું છે. જે વ્યક્તિ પોતાને આમ ઓળખે છે તે જ આમ જીવનમાં વધુ સફળ બની શકે છે. અને આપણે લક્ષ્ય વગરનું જીવન તો દિશા વગરની નાવ જેવું છે. સારા લક્ષ્યની આમ વિશેષતાઓ કે સ્પષ્ટ હોવું જોઈએ લક્ષ્ય વાસ્તવિક હોવું જોઈએ કે હા એ વસ્તુ આપડે કરી શકીએ છીએ એવું હોવું જોઈએ. એમાં સમય મર્યાદા હોવી જોઈએ કે મારે આટલાથી આટલા સમયમાં મારે આ કા લક્ષ્ય ભેદી લેવાનું છે પછી મહેનત થી પ્રાપ્ત થઈ શકે. તેવું પણ હોવું જોઈએ જે આમ સરળતાથી મલી જાય એ લક્ષ્ય કઈ લક્ષ્ય ન કહેવાય.
હાલ તો તમે ખુબ જ સાચી વાત કરી. પોતાની વિચારસરણી, વર્તન, જ્ઞાન અને કૌશલ્ય અને વ્યક્તિત્વમાં સતત સુધારો કરવો એટલે વ્યક્તિગત વિ વિકાસ અને તેનો હેતુ માત્ર સફળ બનવાનો નહીં પરંતુ વધુ જવાબદાર આત્મવિશ્વાસી અને સારો માણસ બનવાનો છે.
હા એ તો સાચી વાત કીધી તમે. અને આપડે સમયનું સંચાલન પન સારી રીતે કરવું જોઈએ કારન કે સમયે જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. વ્યક્તિગત વિકાસ માટે આપડે ટાઈમટેબલ બનાવવું જોઈએ. મહત્વના કામ છે જે આપડે પહેલા કરવા જેવા છે એ કરી લેવા જોઈએ એ કાર્ય કરવામાં આપડે કોઈ પન જાતનું કે ટાળવું ના જોઈએ. કે હું આજે કરીશ કે કાલે કરીશ અને રોજ થોડો સમય છે ને તમારે નવી બાબત શીખવામાં કારન કે આજે આધુનિક જમાનો છે. દરરોજ કંઈક ને કંઈક નવી ટેકનોલોજી શોધાતી હોય છે. તો આપણે એ નવી ટેકનોલોજી છે એને શીખવામાં સમય આપવો જોઈએ. જેના કારણે જે વસ્તુ છે એ આપણા ભવિષ્યમાં આગળ મદદરૂપ બની શકે છે.
એ તો તમને સાચી વાત કીધી અને અ આજકાલ તો ડિગ્રી અને તમારા ગુણ કરતાં પણ વધારે કૌશલ્યનું ઘણું મહત્ત્વ છે.
હા એ તો સાચી વાત કીધી. બને એટલે તમારે આમ સતત શીખવાની ટેવ રાખવી જોઈએ. શીખવાનું ક્યારે આમ બંધ ના કરવું જોઈએ કારણ કે શીખવાના માર્ગો ઘણા છે જેમ કે પુસ્તકો વાંચવી, સારા લોકો સાથે ચર્ચા કરવી. નવા કોર્સો કરવા. નવી ટેકનોલોજી શીખવી અને પોતાના જે અનુભવ છે એમાંથી કંઈક ને કંઈક આપડે શીખવું જોઈએ. એના લીધે શું થાય કે આપડે આત્મવિશ્વાસ મા વધારો થાય અને આત્મવિશ્વાસ નો અર્થ એટલે પોતાને શ્રેષ્ઠ માનવુ નથી હોતું પરંતુ જે પોતાની ક્ષમતા છે એમાં વિકાસ રાખવાનો હોય છે. અને આત્મવિશ્વાસ વધારવા માટે નાના લક્ષ્ય પૂર્ણ કરો પહેલા પછી તમારી જે સકારાત્મક વીચારસરણી રાખો. પોતાની જે ભૂલો માંથી એમાંથી કંઈક શીખો અને સતત મહેનત કરતા રહો.
હા એ તો તમે ખુબ સાચી વાત કીધી અને ટૂંકા અને લાંબા ગાળાનું લ લક્ષ્ય બનાવવું જોઈએ અને પોતાની ભૂલો માટે તમે કીધું એમ શીખવું જોઈએ અને નિષ્ફળતાથી ડરવું નહીં જોઈએ ને પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. નિયમિત કસરત કરવી, યોગ્ આહાર લેવો, પૂરતી ઊંઘ લેવી અને સારા લોકોનો અ સાથ હોવો ખૂબ જરૂરી છે. પ્રેરણાદાયક અને સકારાત્મક લોકોનું આપણા જીવનમાં હોવું એ આપણા વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ મોટો ભાગ ભજવે છે.
હા એ તો સાચી જ વાત છે. અને શિસ્ત વગર પણ વ્યક્તિગત વિકાસ શક્ય નથી. આપડે સમયસર ઉઠ ઉઠવુ જોઈએ. નિયમિત અભ્યાસ કરવો જોઈએ. આપણા જે સ્વાસ્થ્ય છે એનું ધ્યાન રાખવું જોઈએ. અમુક જે વચન છે એનું પાલન કરવું જોઈએ. ને આપડે એક જવાબદાર મનુષ્ય બનવું જોઈએ આપણ વ્યક્તિગત વિકાસ માં ઘણું મદદરૂપ થતું હોય છે.
સાચી વાત છે અને યુવાનો માટે તો વ્યક્તિગત વિકાસનું ખૂબ જ મહત્ત્વ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં સફળતા માટે વ્યક્તિત્વ નો વિકાસ ખૂબ જ જરૂરી છે. આમ આપડે જો આપડામાં જો વ્યક્તિત્વ વિકાસ હશે તો નવી તકો મેળવ મેળવવામાં આપણને મદદરૂપ થશે ને નેતૃત્વ અને જવાબદારી એના ગુણ વિકસાવશે અને જીવનના પડકા પડકારોનો આ આત્મવિશ્વાસથી સામનો કરવાનો આપણને શીખવશે.
હા એ તો સાચી વાત કીધી તમે. અને વ્યક્તિગત વિકાસ માટેનું મુખ્ય વસ્તુ જોઈએને તો કોમ્યુની કેસન સ્કીલસ કે સફળ વ્યક્તિ બનવા માટે સારી વાચતિત અ વાતચીત આવડવી જરૂરી છે. અ ધ્યાનથી આપડે સાંભળવું જોઈએ. ફસ્ટ બોલવું જોઈએ વિનમ્ર ભાષાનો ઉપયોગ કરવો જો જોઇએ અને બીજાના વિચારો નો આપડે આદર પણ કરવો જોઈએ. અને બીજાના વિચારોનો તો તમે આદર કરો તો કોઈ પણ વ્યક્તિ માંથી આપણને કંઈક નવું શી ખવા પન મલતું હોય છે.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કરી અને વ્યક્તિગત વિકાસ એક દિવસમાં નથી થતો તે સતત ચાલતી પ્રક્રિયા છે, જે રોગ થોડો સુધરવાનો પ્રયત્ન કરે છે, તે જીવનમાં ચોક્કસ સફળ બને છે. અને સાચી સફળતા પોતાની જાતને એક શ્રેષ્ઠ સ્વરૂપ બનાવવામાં છે.
હા એ તો સાચી વાત છે, અને જીવનમાં મા ત્ર આઈક્ય્યું નઈ પરંતુ ઈક્યુ પણ મહત્વનું છે. ઈક્યુ કહીએ તો આપડે ઈમોશનલ ઇન્ટેલિજન્સ તેમાં આમ સામેલ થાય છે, કે ગુસ્સા પર આપડે નિયંત્રણ કરવું જોઈએ ધીરજ રા ખવી જોઇએ. બીજાની લાગણીઓને સમજવી જોઈએ અને જે તનાવ છે, એને પણ આપણે સંભાળવું જોઈએ.
એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી અને બીજાને હરાવવા કરતાં પોતાની જાતને દરરોજ વધુ સારી બનાવ અ બનાવીએ સાચી સફળતા કઈ શકીએ આપડે
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને આપડે નિષ્ફળતાથી પણ આમ શીખવું જોઈએ કે નિષ્ફળતા એમ આમ અંત નથી દરેક નિષ્ફળતા આપણને કંઈક ને કંઈક શીખવતી હોય છે. ભૂલ છે, તો એ નિષ્ફળતા નથી પરંતુ એ સુધારવાની તક હોય છે, અને તમે નિષ્ફળતા માંથી કઈક જે ભૂલો છે. એને સ્વીકારીને એને સુધારીને તમે આગળ વધો વધુ મહેનત સાથે તો તમે એક સારા વ્યક્તિગત વિકાસ પણ કરી શકો છો
હ તો તમેં ખૂબ સાચી વાત કરી કારણ કે ઘણા લોકો એવા હોય છે, જેને એકવાર નિષ્ફળતા મળે તો પછી એ મહેનત કરવાનું છોડી દેતા હોય છે, નિરાશ થઈને બેસી જતા હોય છે, પણ એવા લોકો ક્યારેય સફળ નથી થઈ શકતા પરંતુ જે લોકો નિષ્ફળતામાંથી શીખે છે, પોતાની ભૂલોને શોધવાનો પ્રયત્ન કરે છે. એ લોકો જરૂરથી સફળ થાય છે, પોતાના જીવનની અંદર
હા એ તો સાચી વાત કીધી અને એની સાથે સાથે તમારે સકારાત્મક વિચારસરણી પણ રાખવી જોઈએ. કારણ કે સકારાત્મક વિચારસરની મુશ્કેલ સમયમાં પણ આપણા માટે આમ આશા જાળવી રાખે દરેક સમ અ સમસ્યામાં તક શોધવી એ સફળ વ્યક્તિની ઓળખ છે.
હા એતો સાચી વાત છે, અને વ્યક્તિગત વિકાસ એ જીવનભર ચાલતી અ શીખવાની યાત્રા છે. આજના આજનો નાનો સુધારો એ આવતીકાલની મોટી સફળતાનો પાયો બની શકે છે.
હા એતો સાચી વાત છે, અને મોબાઈલ અને ઇન્ટરનેટ વિકાસ માટેના સાધનો છે, અવરોધ નઈ તેનો ઉપયોગ આપડે અ ભ્યાસ માટે, કૌશલ્યના વિકાસ માટે સંશોધન માટે અને બીજા અન્ય કયા ઘણા ઉપયોગો છે, તો સકારાત્મક જે પોઝિટિવ ઉપયોગ છે, એ રીતે કરવા જોઈએ. પછી વધુ પડતું આપડે સોશિયલ મીડિયા પર અ રીલ્સ જોઈએ, વધારે મોબ મોબાઈલમાં ગેમ્સ રમે એવા જે નકારાત્મક ઉપયોગો છે, એ ના કરવા જોઈએ. એના કારણે આપણા જીવનમાં નકારાત્મક અસર થતી જોવા મળ મળે છે.
હા એતો સાચી વાત છે તમે કીધું એમ વ્યક્તિગત વિકાસમાં ઘણા એવા અવરોધો પણ હોય છે. જેમ કે આળસ આત્મવિશ્વાસનો અભાવ, નકારાત્મક વિચારશ્રેણી, સમયનો બગાડ અને બદલાવનો ડર કારણ કે અમુક લોકો બદલવા જ નથી માંગતા પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવાનું પસંદ નથી કરતા તો એવા લોકોનો વ્યક્તિગત વિકાસ ક્યારેય નથી થઈ શકતો.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. વાંધો નહી સારું-સારું ચલો પછી વાત કરીએ આપડે
હા